હા બોલો બોલ કેમ છો?
બસ એકદમ મજામાં તમે કેમ છો?
હા બસ મજામાં બોલું બોલું કેમ યાદ કરે?
બસ આતો બહુ દિવસથી વાત નથી થઈ ને બહાર વાતાવરણ જોવા ને કેટલું મસ્ત છે. હમણાં હમણાં જે વરસાદ આવ્યો હતો. એ બધું ઠંડક પરસરાઈ ગઈ ને બધું એકદમ શાંત થઇ ગયું.
હા એ તો સાચી વાત છે કે ઉનાળા ની જે કાળજાર. ગરમી છે એને પછી જયારે આમ આકાશમાં કાળા વાદળો છવાય. વીજળી ચમકે અને વરસાદનું જે પ્રથમ ટીપું ધરતી પર પડે. ત્યારે આમ સમગ્ર પ્રકૃતિ જાણે આમ જીવન બની જાય છે.
હમ એ તો એકદમ સાચું કીધું.
હા વર્ષા ઋતુની આ એક ખાસિયત છે.
હા આમ ધરતી આ શું કેવાય સજી સજતી હોય ને એવું લાગે એમ પાણી લીધે બધું નવું નવું થઈ જાય. નવી આઈ ગયું ને ને બધું એવું લાગે.
હા અને આમ કહીએ ને તો તમે જોુવઓ ને તો ઘણા લોકો કેહેતા હોય કે પાણીને ક્યા કલર હોય છે. પણ જયારે તમે અ છ મહિના પછી જુઓ. છ સાત મહિના પછી જયારે ચોમાસું આવે, ત્યારે જ મે જયારે કોઈ પહાડ હોય. એ આપડણે જોતા હોય કે શિયાળા થી લઈને ઉનાળા સુધી એકદમ કોરો હોય. કઈ ગ્રીનરી એના પર આપણે જોવા જ ના મળતી હોય પણ જયારે વરસાદ પડે. ત્યારે જે એનું કલર હોય આખું, એ કઈક અલગ જ હોય છે.
હમ અને આપણી આંખોને શાંતિ પણ કેટલું આપે એમ એકદમ મજા આ આઈ જાય એને જોઈને જ ત્યાં એટલે ખીલેલી એ ગ્રીનરી જોઈને.
હા.
હમ, અને વરસાદ પણ નવું નવું પડતું હોય ત્યારે માટીની સ્પિની માટીની સુગંધ આવે તો કેટલી મસ્ત હોય.
હા એ તો જયારે સૌથી પહેલો વરસાદ પડે ને ત્યારે એકદમ આમ. આપણને આમ માટી ખાવાની ઈચ્છા થઈ જાય.
હમમ.
હા.
અને એક તો ઉનાળા માં તો બાપરે હવે કેટલી બધી ગરમી લાગે છે. તો બધા જ વરસાદ ની રાહ જોતા હોય કે ક્યારે વરસાદ પડે ક્યારે પડે.
હા
હમ અને આવે એટલે બધા ખુશ ખુશ થઇ જાય. મને બી વરસાદ માં નાવાનું બહુ ગમે દર વખત ઈચ્છા થાય ત્યારે પલળી જવાનું મજા આવી જાય. એકદમ ઠંડ લાગે.
હા એ તો ઘણી સાચી વાત કીધી તમે, અને વર્ષાઋતુનું સૌંદર્ય પણ આપડે આમ અલગ જ કહીએ ને તો ચાલે વૃક્ષો આમ લીલાછમ બની જાય. નદીઓને તળાવો પાણીથી ભરાઈ જાય. પર્વતો પર આમ હ હરિયાળી છવાય. જાય પછી પક્ષીઓના કલદ્રવ થી વાતાવરણ એકદમ મધુર બની જાય. ખેડૂતોના ચહેરા પર જે આશાની સ્મિત છે. એ આપણને આમ જોવા મળતી હોય છે.
હમ એ તો સૌથી મેન વાત થઈ ને એ ખેડૂતોની રોજીરોટી વરસાદ પડ ટકેલી છે. તો વરસાદ આવે ત્યારે એમનું આગળનું કામ થાય તો એ લોકો કેટલા ખુશ થતા હશે.
હા એ પર જે એક સ્મીિત હોય મોડા પર એ કંઈક અલગ જ ખુશી આપતું હોય છે.
હમમ જે જગત નો તાત કહીએ ખેડૂતોને દિલ થી ખુશ થઈ જાય વરસાદને જોઈને.
હા
અને નદીનારા પણ છલકાઈ જાય નવા પાણી આવે ત્યાં જવાની પણ મજા આવી જાય.
હા અને એવા પર્વત છે કે એવું કોઈ હિલ સ્ટેશન છે. ચોમાસામાં ત્યાં ફરવાની પણ આમ ઘણી મજા આવતી હોય છે.
હમ મજા આ આવી જાય.
હા
અને પાછુ. આવા ટાઈમે પછી સ્કૂલ અને કોલેજ જવાનું હોય ત્યારે તો કેવું થાય બોલો
ઘણી જાર સ આવે
હમ એક તો સૌથી પહેલા ઉઠવા ઉઠવાની જ આળસ આવે કે નથી ઉઠવું ને નથી જવુ.
હા એ તો ઘણી સાચી વાત કીધી તમે પણ આપણેે અટેન્ડન્સ ના લીધે ના છૂટકે જવું પડતું હોય છે.
હા વરસાદ નું પાછું તમને ખબર છે. આમ ના પડતો હાઈ જેવા ઘરની બહાર નીકળ્યા તરત ચાલો
હા હા તો ઘણી સાચી વાત કીધી તમે જ્યાં સુધી આપડે પહોંચી ના શાળા કે કોલેજ ત્યાં સુધી ચાલુ ને ચાલુ જ રે
હમ એ પલાળી નાખ્યાકતા
હા
પેલું ગુજરાતીમાં પાઠ આવતો હતો લુચો વરસાદ સે મ્યુસ થાય.
હા એ તો વાત સાચી છે.
હમણાં આપડે પહેલો વરસાદ પડ્યો ને ત્યારે જ મારે એવું થયું હતુ આખા રસ્તે પડડી ગઈ, ને કોલેજ પહોંચી તરત બંધ વરસાદ
હા એ તો ઘણું ઘણા લોકો બચારા હોય. એનો સામનો કરતા હોય છે.
હમ્મ પણ આમ મજા મને તો ગમે છે વરસાદમાં પલળવાનું એટલે હું તો એને લુચો ના કહુ.
હા પણ અમુક વાર આપડે અ શરીરનું પણ ધ્યાન રાખવું જોઈએ વર્ષા ઋતુમા ઘણી જે એવીી બીમારીઓ એનાથી ફેલાઈ જતી હોય છે, એટલે બને એલું આપડે આમ સ્વચ્છ પાણી પીવું આસપાસ સ્વચ્છતા રાખવી મચ્છરોથી બચવું તાજું અને સ્વચ્છ ભોજન લેવું પછી પાણી ન ભરાઈ રે એનું ધ્યાન રાખવું એટલે આવી બધી ઘણી બાબતો છે જેનું આપડે આમ ધ્યાન રાખવું જોઈએ.
હા એ તો તમે સાચો કે દોસ્ત સ્વચ્છતા પણ એટલી જ જરૂરી છે, અને ખુલ્લા પગે બધાને નાતા હોય તો પછી ખુલ્લા પગે ગંદા પાણીમાં બી ના જવાય તેમાં બી કઈક પગમગ કરીડી જાય કા તો ચોંટી જાય કધું બીજું કોઈ ઇન્ફેક્શન થઈ જાય એનું ધ્યાન રાખવું પડે
હા એ તો સાચી વાત છે
હમ
અને વરસાદ આવે એટલે બાળકો પણ કાગળ ની આપણે હોડી બનાવતા તરાવવાની મજા આવતી અલગ જ ઘણા લોકો આમ ગરમ ચા સાથે ભજીયા ખાતા અથવા તો આપડ જોતા હોય કે મકાઈ ન ડોડો ઘણા જ લોકો ખાતા હોય ને ખાવાની મજા પણ આવે એક સાઈડ વરસાદ ચાલતો હોય અને હાથમાં તમારે બાફેલું મકાઈ ન ડોડું એની પર એકદમ લીંબુ મરચું ને મીઠું ગભરાયેલું હોય તો આમ ખાવાની કઈ અલગ જ મજા આવતી
અરે અરે આવી બધી વાતો ના કરો મોઢામાં પાણી આવે છે
હા
એ તો સાચું તમે એમ મજા આવીઈ જાય એન્જોય કરવાની
હા
પણ આ તો હમણાં ન ખબર આ બધું સીઝન બધી ચેન્જ થઈ ગઈ બધું ક્યારેક શિયાળામાં માવઠું આવે ચોમાસું અત્યારે કેટલો મોડો વરસાદ આવ્યો બાકી તો જૂન થી સ્ટાર્ટ થઈ જવું જોઈએ પણ આમ બધા માણસ ના માણસે ફેલાયેલું પ્રદૂષણ છે જેના લીધે આ ગ્લોબલ વોર્મિંગ ને ગ્રીન હાઉસ ગેસીસ બધા સર્જાયા છે તો ઇન્ડાયરેક્ટલી બધી સીઝન પર રતે ઇફેક્ટ થઈ એની
હા એ તો સાચી વાત છે
આપડી નાના હતા ત્યારે કેવી કમ્પ્લીટ ઋતુ હતી બધી
હા
એક્ઝેક્ટ ટાઈમે જ આવે
હા જુના સમયમાં એ આપણેે આમ ઘણું જ જોતા કે અ શિયાળો છે તો ચાર મહિના તો ચાર મહિના જેવા પતે એટલે ઉનાળો ચાલુ થઇ જાય ઉનાળો છે ચાર મહિના તો ઉનાળો જેવો પતે પછી ચોમાસું ચાલુ થઈ જાય એટલે આમ ઋતુઓનું આમ ચક્ર હતું એકદમ સમયસર ચાલતું હતું પણ હાલ જે આજના સમયમાં પ્રદૂષણ છે એના કારણે બધું જ અનિયમિત થઈ ગયું છે
એ જ ને અને હવે તો જ્યાં ઓછો વરસાદ પડવો જોઈએ એ જગ્યાએ તમે બોલો બરફ પડે છે ત્યાં બરફ અમુક વિચારો કેલું બધું ક્લાઇમેટ ચેન્જ થઈ ગઈ
હા એ તો સાચી વાત છે
હમ તો એના પર તો આપણે એકલા કઈક કરી ના શકીએ એના માટે તો બધાની બધામાં જાગૃતતા ફેલાવી જોઈએ
હા. એક નાગરિક તરીકે આપડી આમ ફરજ છે.
હા કે એના વિશે જાગૃતતા ફેલાઈ અને
હા અને બને એટલું હા એ તો ઘણી સાચી વાત કધી તમે બને એટલું પ્રદુષણ ઓછું જ કરવું જોઈએ જેના કારણે જે પૃથ્વી પરનું તાપમાન અ ચક્ર છે ઋતુ ચક્ર એ બધું આમ સમયસર ચાલે અને આગલી પેઢી છે એ પણ તેનો આનંદ માણી શકે એટલું આપડે કરવું જોઈએ.
અને ભારત તો ખેતી પ્રધાન દેશ છે. સિત્તેર સિત્તેર ટકા થી વધારે લોકો અહિયાં ખેતી પર જ નિર્ભર છે. એમની જીવાદોરી જ ખેતી છે. તો એમને તો પાણી જોઈએ સ તે તો બધા પાણી પર જ ટકેલું છે તો વર્ષાઋતુનું મહત્વ તો ઘણું છે
હા પણ અમુક વાર તો કેવું થાય કે ઘણો જ વધારે વરસાદ પડી જાય. તો એ પણ આમ નુકસાનકારક બનતો હોય છે.
હા કા તો પછી એવું થાય કે જયારે જોઈએ ત્યારે વરસાદ ના આવે અને પાક બદલી નાખ્યો હોય ત્યારે આઈ જાય વરસાદ તો એમાં પણ ઘરું નુકસાન થઈ જાય.
હા અને અમુક વાર તો ગરીબ લોકો હોય જે રસ્તા પર યા ફૂટપાથ પર રેતા હોય. તો એમને પણ ચોમાસામાં ઘણો જ સામનો કરવો પડતો હોય છે પોતાની પરિસ્થિતિને લઈને
હા અમે જોયું છે એમના ઘરમાં કેટલે પગ ઢીચણ સુધી પાણી ભરાઈ જાય છે.
હા.
ખબર નય એ લોકો કેમનું મેનેજ કરતા હશે
હા એ લોકોનું જીવન આમ ઘણું અઘરું બની જતું હોય છે ચોમાસામાં
હમ્મ. અમારે અહિયાં કંઈક બહારના રસ્તા છે ત્યાં એક બે વરસાદ આવે તોયતે આખો રસ્તો પાણી પાણી થઈ જાય ચાલવાની જગ્યા જ નહી એટલે આ બધી તો આપડા માણસોની જ ભૂલ છે બધી તો સામનો બી આપણે જ કરવો પડશે કેમ કે આપડે સર્જ્યું છે તો
હા. અને અમુક વાર તો કેવું થાય ખબર રસ્તાઓ પર પણ થોડોક વરસાદ પડ્યો હોય પણ રસ્તા ઉપર એવા મોટા મોટા ખાડા થઈ જાય નેમ ઉપર આપણને અ ખબર નહી હોતી તો એના લીધે આપડે અકસ્માત પણ થઈ જતો હોય છે.
હા ખબર જ ના પડે કે ક્યાં ખાડો છે ને ક્યાં રોડ છે
હા હા
અને ગટર ના ઢાંકણાં ખુલ્લા હોય તો તો ટુ વ્હીલર ક્યારેક અંદર જતી રહી મેં એવાય વિડીયો જોયેલા છે.
હા એટલે ઘણી સમસ્યાઓ થતી હોય છે ચોમાસામાં. આમ જોયએ તો એનો ફાયદા ગેરફાયદા આમ બંને પોતાનું આમ આગવું મહત્વ છે.
હા હા વાંધો નહી સારું સારું ચલો
હા હવે પછી ક્યારેક મળીને વધારે વાતો કરીએ
હા હા સારું સારું આવજો
હા આવાજો.